હલો, કેમ છો?
બસ મજામાં કેમ છો?
હા હું બી મજામાં છું તું કેમ છે મજે,
હ છે તો મજામાં જ છું, કામ કરતા પાડા ને જ,
આજ મને તારી સાથે સેવિંગ મની વર્સેસ સ્પેન્ડિંગ મની આ વિષય પર વાત વિસ તાર કરવાની તી,
અરે વાહ! આ તો બઉ સારો વિષય છે જીવન સાથે જરૂરી હોય એવો, પૈસા કમાવા જેટલા જરૂરી છે એટલા એ સમાજાર ખર્ચ કરવું પણ જરૂરી છે.
હા સાચું છે, આજકાલ ઘણા લોકો પૈસા કમાવે, છે, પન બચત નથી કરતા બીજી બાજુ કોઈ લોકો ખૂબ બચત, કરે છે પણ જીવનનો આનંદ લેવા ખર્ચો કરવામાં ડરે છે.
હા સાચું છે, આજ ઘણા લોકો પૈસા તો કમાય છે પણ બચાવતા નથી પણ એ બીજી વાત કેવી છે. કે આપડે પૈસા બચાવવાની જે જરૂરી છે એ લોકો સમજે છે. પડે એ સાથે સાથે પોતે ક્યાંક જરૂરી હોય એવો ખર્ચ પણ ટાળતા હોય છે. અને બઉ સારો સમય એન્જોય કરવાનું ભૂલી જતા હોય છે માને, મ,
હા અને વઇ હું અમણાં તમને કહું તો સેવિંગ મની, શું છે પહેલા સેવિંગ મની વિશે વાત કરીએ, બચત એટલે શું છે?
હા બચત એટલે એજ વસ્તુ કે જે આપડે કમાતા હોય એમાંથી આપડા, અતારેથી સાચવીને રાખીએ, તો એ આપડે આગળ જતા થોડુંક કામ આવે જરૂર પડે. ત્યારે આપણે એમાંનો ઉપયોગ કરી શકતા હોઈએ છીએ.
હા મજે એટલે જે પૈસા આજેે બચાવશું એ આપને ભવિષ્યમાં કામ લાગશે.
હા સાચી વાત છે, જેમ કે અચાનક કોઈ બીમાર પડે કે કોઈ ઘરમાં ઇમરજન્સી આવી જાય કે શિક્ષણ ને લગતું હોય એવું કઈ હોય તો ત્યારે આપણે બહું કામ લાગે છે પણ ચાલ હોય
હા હા. અ સાચી વાત છે હા જો આપની પાસે બચત હોય તો સંકત ના સમયે ગભરાટ ઓછી થાય.
હમ એકદમ સાચી વાત છે, બચત હોય તો એ વ્યક્તિ ને એકદમ સુરક્ષિત, મહેસૂસ કરવાનું હોય છે કે જયારે બચત ન હોય તો આપણે, એ ટાઈમને બઉુ દોડા દોડી માર્ આવી પડતી હોય છે.
હા, અને હા અને બચત કરવાના ફાયદા શું છે?
હા બચત કરવાના ઘણા બધા ફાયદા છે તો આપને આર્થિક સુરક્ષા મળતી હોય. ભવિષ્ય માટે ક કોઈ જરૂરિયાત હોય એ પૂરી ખર્ચ હો આપણા સપના હોય છે. થી પૂરા થઈ શકતા હોયએ થોડી થોડી મદદ થી આપણે પૂરા કરી શકતા હોઈએ.
હા મને લાગે છે કે બચત કરતાં લોકો વધારે જવાબદાર બને છે.
એકદમ સાચી વાત છે.
હા. કારણ કે લોકો ખર્ચ કરતા એ પેલા વિચાર કરે છે આ ચીજ ખરીદવી જરૂરી છે કે ને એમાં જે બચત નો સંબંધ ભવિષ્ય સાથે ખૂબ ગાળો છે.
હા સાચી વાત છે જો આપણી પાસે બચત હોય. તો આપડે માનસિક રીતે શાંતિ અનુભવતા હોય છે કે નહી આની પાસે આટલી બચત પડી છે. તો સારું છેમાંથી આપે ક્યા ઇમરજન્સી આવશેમાં. પૈસા વાપરી શકતું છે અ બચત ન હોય, તો આપણે વસ્તુઓ પડી રહે.
હા આમાં જે બચાવેલા પૈસા અને આપને કાલે પણ આધાર આપે છે, અને હવે સ્પેન્ડિંગ મની એટલે ખર્ચ કરવું એક વિશેષ વાત કરીએ.
ખર્ચ કરવું પણ જરૂરી છે કેમ કે શિક્ષણ પાછળ ખર્ચ કરવું. અમુક નાની જરૂરિયાતો જે આપણે અમુક સમય માટે જરી કરતા હોય છે અમુક અમર અમુક હા પણ સારું લાગતો હતો.
હા. ખર્ચો તો જીવનનો આવશ્યક ભાગ છે જો પૈસા કમાય પણ ખર્ચ જ ન કરીએ. તો જીવન ચાલશે કેવી રીતે?
સાચી વાત છે પૈસા વાપરવા માટે પણ હોશે. તો એ પણ પછી કોઈ કામ ન નથી.
હા જ પૈસા કેવલ જમા કરવા માટે નથી પણ યોગ્ય સમય યોગ્ય વસ્તુ પર ખર્ચ કરું. પણ જરૂરી છે અને એટલે ખર્ચ કરવાનો મતલબ ફિઝુલ ખર્ચી નથી પણ જરૂરી અને ઉપયોગી વસ્તુ માટે પૈસા વાપર આપો જોઈએ.
સાચી પાછળ સ્વાથ્ય છે. કે ઘરનું જરૂરી વસ્તુ, એના માટે તો પૈસા ખર્ચ કરવા જ જોઈએ એમ. યોગ્ય ખર્ચ ગણાય.
હા અને વ્યવસાય શિક્ષણ ઘરની આપણી સાધન સામગ્રી ની કરતા ખર્ચા માટે યોગ્ય ખર્ચ પણ કરાય ને. અને ભાઈ ખર્ચના કરવાના ફાયદા પણ કેટલા છે? હા.
ખર્ચ કરવાના પણ ઘણા હા ખર્ચ કરવાના પણ ઘણા ફાયદા છે કે આપણે જીવન જરૂરિયાત ની આપની વસ્તુઓ પૂરી થાય છે, આપને ગણી સગવડ અને આરામ મળતા હોય છે પૈસા ખર્ચ કરવાની લીધે.
હમ હમ. પૈસા યોગ્ય રીતે પણ ખર્ચો કરે તો જીવનની ગુણવત્તા સુધરે છે વ પરિવાર સાથે નાના મોટા આનંદના પ્રસંગો ઉજવી બી જગી શકાય છે. હા જેમ કે સારું અન્ન બાલકનું શિક્ષણ સારા કપડા સ્વાસ્થ્ય પર ધ્યાન આ બધું ખર્ચ જ જો. છે ને પણ જરૂર ખર્ચો ક અ છે.
સાચી વાત છે, બાળકોણ ના શિક્ષણ પાછળ તો જે ખર્ચ કરી એક જાતનું આપડું રોકાણ જ છે, અત્યારે ખર્ચ કરીશું તો ભવિષ્યમાં એ આપણને કામ લાગવાનું.
હા, એકદમ જ પૈસા વખાતે બચાવી રાખો ને પોત તાની જરૂર રીતે જવાબદારી ને પણ યોગ્ય નથી. અને બંનેમાં સંતુલન છે એટલે બચત પણ જરૂરી અને ખર્ચો પણ જરૂરી તો અ બંનેમાં સંતુલન કેવી રીતે રાખવું?
હા. અમુક એના આવક ના અમુક ભાગને આપણે હિસ્સો પાડી દેવો જોઈએ જેમ કે જરૂરી ખર્ચ માટે અલગ રાખવો જોઈએ, પૈસો બચત માટે રાખવો જોઈએ. કે અમુક હિસ્સો એવું હોય કે જે આપડા મોજ શોખ પૂરા કરવા માટે કે આનંદ માટે પણ ખરચવો જોઈએ.
હા જરૂર મજે. અ જેમ કે કોઈના મહિનામાં વીસ હજાર રૂપિયા આવે તો પેલા ઘરખર્ચમાંથી દવા ફી, બિલ્સ, રાશન એવા જે જરૂર ખર્ચ માટે બાજુ પર રાખે, પછી થોડો ભાંગ બચતમાં મૂકી દે. અને બાકીમાંથી થોડો ભાગ પોતાની અને ઈચ્છા આઉટિંગ, ગિફ્ટ અથવા કપડા માટે વાપરી શકીએ.
હા સાચી વાત છે એટલે જો આપડું પગાર આવે એમાંથી આપડે પૈસામાંથી બધો ખર્ચ ન કરીએ. અને યોજના બનાવીએ તો પૈસા આપીને ઘણા બધા સારી જગ્યાએ આપડે એનો ઉપયોગ કરી શકતા હોઈએ છીએ.
મન્જે એટલે પૈસા આવે ત્યારે પેલે બધો ખર્ચો ન કરી દેવાનો પણ યોજના બી બનાવવાની. જે મની મેનેજમેન્ટ પણ ક કહેલાયતી ને અને ખર્ચો કરવો જરૂરી છે પણ ફિજુલ ખર્ચો બી શું છે?
હા, ફીજુલ ખર્ચો એટલે તો એવો ખર્ચ કે જ્યાં આપણે જરૂર ના હોય ને આપડે વાપરતા હોય જેમ કે ક્યાંય સેલ નું બોર્ડ લગાવેલું હોય તો આપણને જરૂર ન હોય છત તા આપણે સેલ જોઈ ને એક વસ્તુની જરૂર હોય ને આપણે તણ વસ્તુ ખરીદતા હોઈએ છીએ. તો એક જાતનો પીઝો ખર્ચ જ છે, જે આપણને જરૂર નથી છતાં આપણે વાપરી જતા હોઈએ છીએ.
હા ક્યારેક સેલ છે એટલા જ માટે લોકો વસ્તુ ખરીદી લે છે પણ પછી એનો ઉપયોગ પણ નથી થતો. એકદમ જે ડિસ્કાઉન્ટ હોય એટલે ચીજ જરૂરી બની જાય એ જરૂર નથી પણ મોબાઈલ, કપડાં, કોસ્ટમેટિક, સજાવટની વસ્તુ આમાં લોકો વધારે ફસાઈ જાય છે, પણ પૈસા એમ બી ઓછા પડે છે ને
સાચી વાત છે.
અને વધારે બચત કરવી એ તો હંમેશા સારું છે.
હા સારી વાત છે, પણ પછી યોગ્ય ટાઈમે જયારે આપડે પૈસા વાપરવાના હોય એ ટાઈમ જો જતો રહેતો હોય તો પછી બચત પણ કઈ કામની નથી. એક ઉંમર પછી બચત કરેલી પડી રે ને તમારું જીવન જીવી ન શકો છે બચત કરેલા પૈસા પણ ને અમુક ટાઈમ પૈસા વાપરવા પણ જરૂરી છે.
હા બરાબર હજી આપણ પૈસા ની બચત કરશું તો આપને આગળ જઈને. કામ ભી લાગે છે તે પૈસા આપને. અ ખરાબ ટાઈમ આવે છે તો આપનું કામ ભી લાગે છે. અને આપને પણ વય તે પૈસા કિંમત માંજે આવડાના લોકોને પૈસાની કિંમતભી નથી રહેતી. તે પણ તે પૈસા આપણે બચત કરી રાખશો તો આગળ જઈને આપણે. તેની એટલે બચત મેજ ના હોય તો જો આનંદ માભી રહે છે ને પૈસાભી આપને કામ ને મા મજે જ મળે છે, ના પણ વાપર વાપરભી કરી શકે છે.
સાચચા પણ બચત ઘણી વખત જો વિવ્યક્તિ ન બચત કરવી હોય તો આપને આગળ જતા કામ પણ લાગતી હોય છે, કે જયારે ઇમરજન્સી હોય.
છે. બચત કરે છે ખુબ સારી આદત છે પણ કોઈ જો વ્યક્તિ એટલે બચત કરે પોતાની કરતા આપશ્વાસ તેનો ખર્ચ નીકળતા બાળકનું શિક્ષણ તારે આરામદાયક જીવન. ના જીવે તો એ સંતુલિત રીત નથી પણ એટલે બચત એટલી ના હોવી જોઈએ. કે જીવનમાં આનંદ જ ન રહે. પણ પૈસા જીવન સુધરાવા માટે છે એટલે અતિ બચત અને અતિ ખર્ચ બંને ખોટી બાજુ છે. મનેતો લાગે છે કે સાચી સમજ એમાં છે કે કયા ખર્ચ જરૂરી છે અને કયા નથી.
સાચી વાત છે, પણ એ
હા હા.
બાળકોમાં પણ બચતની આદત પેલેથી થોડી થોડી લગાવવી જરૂરી છે, એનામાં પણ આદત લગાવી શકાય આપણે કઈ રીતે લગાવી શકી જો જ્ઞાન હોય, તો એ બહુ સારું રેતું હોય છે.
અને એમરજન્સી સમયે બચત કેવી રીતે કામ લાગે છે ધારીકે ઘરમાં કોઈ અચાનક બીમાર હા બીમાર પડી જાય હોસ્પિટલનો ખર્ચ આવે નોકરી જતી રહે. વ્યવસાયનું નુકસાન થાયતો ઘરમાં રિપેરનો ખર્ચ આવે. ત્યારે બચત બહુ જરૂ જરૂરી સાબિત થાય છે આજો બચત ના હોય તો ઉધાર લેવું પડે, ને કર્જ લેવું પડે અથવા બીજાની મદદ પર નિર્ભર રેવું પડે. મંજે કોન્ફિડન્સ રહે છેકે થોડો આધાર મારી પાસે છેતો માનસિક તણાવ પણ વધે છે, બાળકનો બચતની આદત કેવી રીતે લાગવી મંજે આપણે બધા પૈસા તુરંત ખર્ચ ન કરી દેવાના બાળકનો પૈસાભી કિંમત સમજે છે. તો એ જે જરૂરત અને વચ્ચેનો તરફ પણ સમજે છે.
સાચી છે બાળક જયારે નાનું હોય. ત્યાારથી જઈને આપણે થોડા થોડા રૂપિયા બચત કરતાનું છે. હ પેલાથી શીખવું શકતું હોય છે અને, એ કામભી લાગતું હોય છે બધું.
હા સ્પેન્ડિ મર્નિંગાયજ આપણે કરતા ખૂબ જ જરૂરી પોઈન્ટ છે. જો કોઈ કોઈ કમાઈ ઓછી હોય તો એ શું બચત જરૂર બચત મોટી રક્મભી થી. તો જરૂર નથી નાનો ભાગ પણ બચાવી શકાય મુખ્ય વાત આનંદની છે. ચાર્જ તમારી સાથે બોલીને ખુબ સારી લાગે આવજો હા